છે કે તારો ફોન નોતો એટલે મેં વિચાર્યું કે આજે સામેથી જ લગાડું.
હમ્મ. બરાબર છું. બસ શાંતિ છે. હું પણ તને યાદ જ કર તી હતી પણ ખબર છે ને સવારથી સાંજ સુધી ઘરના કામમાં ક્યા સમય નીકળી જાય ને એ ખબર જ નહીં પડતી. તું કહે ઘરે બધા કેમ છે?
અહીંયા પણ બધા મજામાં છે. મમ્મી પપ્પા હમણાં જ જમીને આરામ કરવા બેઠા. તારા ત્યાં છોકરાઓનું ભણવાનું કેવું ચાલે છે?
બસ અત્યારે તો પરીક્ષાઓ નો મોસમ છે ને એટલે આખો દિવસ એમને વચાવવામાં જ જાય છે. મોટી દીકરી તો થોડું ડાઈ છે પણ નાનો તો રમવામાં જ નવરાશ નથી પડતો. તારે ત્યાં રસોઈમાં આજે શું બનાવ્યું હતું તે?
આજે તો ગરમાં ગરમ રોટલી અને રીંગડા બટેકાનું શાક બનાવ્યું હતું. સાથે છાસ અને અથાણું તો હોય જ તારી ભાઈને આજે જલ્દી ઓફિસ જવાનું હતું એટલે બધું વેલું પતાવી પડ્યું.
સાચી વાત છે. સવારની ભાગદોડમાં તો આપણે આપણું ભાન જ ભૂલી જઈએ ને અચ્છા તો પેલા પિતરાઈ ભાઈ ના લગનનું શું નક્કી થયું? કંકોત્રી આવી કે નહી?
હા ગઈ કાલે જ આવી. આવતા મહિના બીજી તારીખે લગ્ન છે ને મેં તો અત્યારથી જ વિચાર્યું છે કે શરૂ કરી દીધું કે શું પહેરું. તું આવવાની છે ને?
ચોક્કસ આવીશ લગનમાં તો આખું ખાનદાન ભેગું થશે ને. એટલે મજા આવશે. મારે પણ નવી સાડી લેવા જવાની વિચારી રહી છું. તું સાથે આવીશ તો મને પસંદગી કરવામાં મદદ રહેશે.
હા કેમ નહી આપણે આવતા શનિવારે જઈએ તો કેવું સાથે મળીને શોપિંગ પણ થઈ જશે અને બાર ક્યાંક નાસ્તો પણ કરીશું.
હહ બહુ સરસ વિચાર છે. કાલે હું તને ફરી ફોન કરીશ. ત્યારે આપણે સમય નક્કી કરશું તો અત્યારે જરા રસોડામાં દૂધ ગરમ મૂક્યું છે જોતી આવું.
ભલે અને હહ હજુ એક વાત પુરી જે ક્યાં થઈ હતી મને યાદ આવ્યું પેલા કાકી ના છોકરા ના લગ્ન પ્રસંગે આપણેે જે પેલું લાલ અને ગોલ્ડન ડ્રેસ મટીરિયલ જેવું જોયું હતું ને તે તે ખરીદ્યું કે નહી?
ના રે ના એ દિવસ તો ભીડ એટલી હતી ને કે જોવોને પણ ટાઈમ જ ના મળ્યું જોવાનું. પણ કાલે હું માર્કેટ ગઈ હતી. તી ત્યારે તો મેં સરસ સિલ્કની સાડી જોઈ તેને તને ખબર છે મને તો પરંપરાગત કપડાં જ વધારે ગમે છે.
સાચી વાત છે. પણ આજકાલ તો પેલા ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસ પણ બહુ ચાલે છે ને. પેલી રીટ રીટાના લગ્નમાં બધાએ કેવા સરસ પહેર્યા હતા. મને તો એમ થાય છે કે આ વખતે કંઈક નવું ટ્રાય કરીએ.
વિચાર તો તારો સારો છે. પણ જો આપણેે તો ઘરના મોટા છીએ ને એટલે થોડું મર્યાદામાં અને શોભે એવું પહેરવું પડે ને તો તું કેતી હોત તો તારા સાસુની તબિયત કેવી છે? નરમ ગરમ હતી તે હવે કેમ છે એમને?
હા ગયા અઠવાડિયે થોડા તાવ અને અશક્તિ હતી. ડોક્ટરે કહ્યું છે કે ઉંમર પ્રમાણે થોડું ધ્યાન રાખવું પડશે. અત્યારે એમને ફળોને રસ ને અને હળવો ખોરાક આપું છું. બિચારા આખા દિવસ પથારીમાં કંટાળી જાય છે. એટલે હું એમની પાસે બેસીને જૂની વાતો સાંભળું છું.
તું બહુ સેવા કરે છે આજના જમાનામાં તો લોકો પાસે વડીલો માટે સમય જ નથી પણ જોજે એમના આશીર્વાદ થી આપને આગળ લાવશે મારા ઘરે પણ પપ્પાને પગમાં બહુ દુખાવો રહે છે એટલે રોજ રાતે મારે માલિશ કરવી આપવી પડે
સાચી વાત છે. અચ્છા રસોઈમાં તે પેલી નવી વાનગી ટ્રાય કરી તે દિવસ તું કેતી હતી ને પનીર અન-અંગારા બનાવવાનું શીખવ્યું છે.
હા ગયા રવિવારે જે બનાવી હતી બધાને બહુ જ ભાવી યુટ્યુબ પર જોઈને શીખી હતીને પણ થોડું તીખું થઈ ગયું એટલે બાળકોને મોઢામાં પાણી આવી ગયું. પણ મજા આવી. ગ તું પણ એકવાર ટ્રાય કરજે તની રેસીપી વોટ્સઅપમાં મોકલી દઈશ.
ચોક્કસ મોકલજે મારે પણ કંઈક નવું બનાવવું છે. રોજનું એજ દાળ ભાત અને શાક ખાઈને કંટાળી ગયા છે.
અને સાંભળ પેલી આપણી બાળપણની સખી નેહાને સમાચાર મળ્યા સાંભળ્યું છે કે હવે વિદેશ જવાની તૈયારી કરી રહી છે?
હા એનો કોલ કોલ જ મેસેજ હતો કલે જ મેસેજ હતો એના પતિને ત્યાં સારી નોકરી મળી છે એટલે તે એ લોકો હવે ત્યાં જ સ્થાય થશે મને તો વિચાર આવે છે કે આપણે ક્યારે મળીશું બધા ફરીથી
હા હા ઈસ્કૂલ ના દિવસો તો કેટલા સરસ હતા કઈ ચિંતા નહીિ બસ ભણવાનું અને રમવાનું હવે તો જવાબદારીઓના પોટલા ઉપાડીને ચાલીય છીએ પણ ગમે તેટલું કામ હોય ને આપણે આપણા માટે પણ થોડોક સમય કાઢવો જોઈએ.
એકદમ સાચું કહ્યું ચાલ ત્યારે અત્યારે મમ્મીનો ચા નો સમય થયો છે હું એમને ચા આપી આપું આવું આપણે સાંજે ફરી વાત કરીશું જો તને સમય હોય તો.
હા ચોક્કસ. હજુ એક વાત તો પૂછવાનું રહી ગઈ કે પેલી આપડી સોસાયટીમાં જે નવું બ્યુટી પાર્લર ખુલ્યું છે ને ત્યાં તું ગઈ હતી સાંભળ્યું છે કે ત્યાં સર્વિસ બહુ સારી આપે છે.
હા હું ગઈ હતી અઠવાડિય આ અઠવાડિયે જ ગઈ હતી ખરેખર ત્યાંનું કામ બહુ સરસ છે અને સ્ટાફ પણ બહુ વિવેક છે મારે તો ફેશિયલ કરાવવું હતું એટલે ગઈ હતી તારે જો જવું હોય ને તો આપણે સાથે જઈશું મને લાગે છે છે કે તને પણ ગમશે.
મારે પણ થોડુંક રિલેક્સ થવું છે. આખો દિવસ ઘરના કામ તો આપણું શરીર સાવ થાકી જાય છે તો પેલું નવું ર રોકાણ કરવાનું વિચાર હતું એનું શું થયું ઇન્વેસ્ટ કરવાનું તું કેટ હતી ને કે સોનામાં
હા મે થોડા પૈસા તો અ મ્યુ મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે અત્યારના જમાનામાં થોડી બચત કરવી તો બહુ જ જરૂરી છે ભવિષ્યમાં બાળકોના ભણતર અને લગ્ન માટે કામ લાગે તારા ભાઈએ પણ પ્રોત્સાહન આપ્યું કે સ્ત્રીઓએ પણ નાણાકીય બાબતોમાં જાગૃત રહેવું જોઈએ.
તારી વાત તો એકદમ સાચી છે પણ હું પણ થોડા દિવસ બચાવીને થોડા દિવસ થોડા પૈસા બચાવીને રાખું છું પણ ક્યાં રોકવા એની ખબર નથી પડતી તો તું મને કઈ દિવસ શાંતિથી સમજાવશે?
હા ચોક્કસ. આપણે જયારે રૂબર રૂ મળીશું ત્યારે હું તને બધું સમજાવીશ, અને હા તને યાદ છે આપણે સ્કૂલની પેલી પિકનિક જેમાં આપણે સાપુતારા ગયા હતા, કાલે જ હું જૂના ફોટો જોતી હતી ને તો મને તારી બોવ બહુ યાદ આવી.
અરે હા, હા. કેવી મજા આવી હતી. આપણેે આખી રાત- બસમાં ગીતો ગાયા હતા, અને પેલા વડાપાઉ ખાધા હતા, એનો સ્વાદ તો હજુ પણ યાદ છે. સમય કેટલી ઝડપથી વહી જાય છે, ત્યારે આપને લાગતું હતું કે આપણે ક્યારેય મોટા થવાના જ નથી.
સાચું છે. હવે તો આપણી જગ્યાએ આપણા બાળકો એ બધું કરી રહ્યા છે. મારો દીકરો તો પણ હમણાં જ કોલેજની ટ્રીપ પર જવાનો છે. મને તો ચિંતા થાય છે કે ત્યાં સરખું જમશે કે નહીં, પણ એ કહે છે કે મમ્મી હવે હું મોટો થઈ ગયો છું.
બાળકો તો એમ જ કહેવાના, પણ હા મા તરીકે આપણે તો જીવ એમાં જ હોય ને. મારી દીકરી પણ હવે રસોડામાં મને મદદ કરાવવા લાગી છે. કાલે એને જાતે ચા બનાવી હતી. ભલે થોડી ગળી હત તી પણ એનો ઉત્સાહ જોઈને મને બહુ આનંદ થયો.
વાહ એ તો બહુ સારી વાત કહેવાય. નાનપણ થી જ એમને થોડું ઘરનું કામ શીખવવું જોઈએ. અચ્છા, હવે મારે જરા શાક લ લેવા જવું પડશે, મોડું થશે તો તાજું શાક નહીં મળે.
હા પણ હવે સાંજની રસોઈની પણ તૈયારી કરવાની છે. હજુ એક વાત કેહેવાની તો રહી જ ગઈ, પેલી આપડી પડોશ માં રેતી ગીતાબેન છે ને એમના દીકરાના લગ્ન નક્કી થયા છે, મને કાલે મંદિરે મળી હતી. કેતી હતી કે્યા આ વખ તે બધું બો મોઘું થઈ ગયું છે, કેન્ટરિંગ અને હોલના ભાવ આસમાન પહોંચ્યા છે.
સાચી વાત છે. અત્યારે તો લગ્ન કરવા એટલે ખિસ્સુ ખાલી થઈ જાય, પણ શું કરીએ સામાજિક વ્યવહાર તો સામ સાચવવા જ પડેને, મેં પણ હમણાંજ ઘરનું બજેટ જોયું તો કરિયાણામાં અહ ભાવના પણ કેટલા વધારો થયો છે. આપડે ગમે તેટલી બચત કરીએ પણ ખર્ચા તો સામે આવીનેજ ઉભી ઉભો રહે છે.
હમ્મ, હમ્મ. પેલા તો પાંચસો રૂપિયા લઈને જઈ, તો થેલી ભરાઈ જતી. હવે તો બે હજાર રૂપિયામાં માંડ બે ચાર વસ્તુ આવે છે, પણ મેં એક વાત વિચારી છે, હવેથી હું ઘરેજ નાની મોટી વસ્તુ બનાવવાનું શુંરુ કરીશ. પેલો અથાણાનો મસાલો, પણ આ વખતે તો જાતે જ તૈયાર કર્યો હતો.
વાહ, એતો બો સરસ. ઘરની વસ્તુઓ સ્વાદ અને શુદ્ધતાજ અલગ હોય છે. અચ્છા, તને યાદ છે પેલી મીનાક્ષી એને હમણાં પોતાનો નાનો બિઝનેસ શરૂ કર્યો છે. ઘરે બેઠા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. અને તો એમાં થાય છે કે આપડે પણ આવું કઈક કરવું જોઈએ.
વિચાર તો મને પણ ઘણી વાર આવે છે, પણ આખો દિવસ ઘરના કામમાં અને બાળકોની પાછળ નીકળી જાય છે. રાત્રે જયારે નવરાશ મળે ત્યારે તો બસ ઊંઘ સિવાય તો બીજું કઈ દેખાતું જ નથી. પણ તો તારો સાથ હોય તો આપડે કઈક વી વિચારી શકીએ.
ચોક્કસ આપડે બને મળીને નાસ્તો કે અથાણા બનાવવાનું શરૂ કરીએ. તારા હાથથી સુખડી તો આખા ખાના ખાનદાનમાં વખણાયજ છે. જો આપણે શું માર્કેટિંગ કરીએ તો ચો ક્કસ સફળતા મળે.
હા, તું મને બો ચડાવે છે, પણ આ પ્રયત્ન કરવામાં કઈ ખોટું નથી, પેલી નવીસી માં જે જોઈ તો એ તો બહું સારું છે. સિરિયલી તું જોએ છે?
હા, હા હું હું પણ જોઉં છું. અત્યારના જમાનામાં સ્ત્રીઓએ પણ પોતાની ઓળખ બનાવવી જોઈએ. ભલે આપણે ઘર સંભાળીએ છીએ, પણ આપણું પણ એક વ્યક્તિગત છે ને.
હમ્મ, સાચું કહ્યું. ચાલ હવે. પપ્પા ને જમવાનું ટાઈમ થઈ ગયું છે.
હા એજ બરાબર રહેશે. બાળકોને કેજે કે માસી એ યાદ કર્યા, અને હા પેલી રેસીપી મોકલ મોકલવાનું ભૂલતી નહીં.
હા, હા મોકલી દઈશ હું.
જય શ્રી કૃષ્ણ, આવજો.
જય શ્રી કૃષ્ણ.